હેલો
કેમ છે મજામાં? કેમ છો?
બસ મજામાં તમારે કેવું?
બસ કાય બી ની બોલો શું કરતા હતા?
કસું નેહી તા તો બેહી રહેલો હતો.
બરાબર કેઉં ફ્રી ટાઈમમાં તમને કઈ એક્ટિવિટી કરો?
સવારે કોલેજ હોય કોલેજ પછી બપોરે થોડો આરામ કરું. સાંજુક ના જીમમાં જઉ.
કેટલા આગળ જાઓ તમે જીમ?
જીમ અહીં ઘરે એસ એફ ડબ્લ્યુમાં પેલી કોમ્પ્લેક્સ છે ને પેલું
હમ્મ.
પેલી કઈ ટાંકી છે ને પીચ્ચરની પેલી કઈ આઈનો
હોવે હોવે હોવે
તો એની એકદમ બાજુમાં જ છે
તો કેવું પહેલા પહેલા તમે જીમ ના ગયેલા તો કેવું આમ ફાઈ ગયેલું અમુક વારની ની બધા નવા નવા જાય તો કે બીમાર થઈ જાય કે હેવી વે
એવું કશું ના હોય તો પેલા પેલા જઈએ તો એટલે આપડી પ્રમાણે ક્ષમતા પ્રમાણે લેવાનું કે બહુ એકદમ તમે વધારે લઈ લો વજન તો તમને કઈ થાય એમ ઈન્જરી નહી થવા દેવાની ખાલી શાંતિ શાંતિ કરવાનું
અત્યારે તો કેવું જીમ ભરતા હોય તેમને તો કેવું તો એકદમ હેવી વેટ લઈ લે અને ઘણું બધું કેવું નુકસાન થાય
સ્ટાર્ટિંગમાં એટલું બધું હેવી નહીઈ લેવાનું પેલા તો લાઈટ વેઇટથી ચાલુ કરવાનું બધા મશીનની જાણ લઈ લેવાની કે કઈ રીતે કરવાનું છે એના તી શું બેનિફિટ થાય એવું
હમ્મ તમે એકલા જતા છો કે ફ્રેન્ડ સર્કલ બી જાય
હા એટલે અમે ચાર પાંચ જણ ફ્રેન્ડ જ જઈએ છીએ હલો
હા તમને કેવું લાગે કે આમ જીમ કરવા થી કંઈક ચેન્જિસ આવે ખરા બોડીમ એ એકદમ કે પછી થોડો ટાઈમ લેવા પડે
પેલા અઠવાડિયામાં તો તમને કઈ થાય નહિ લાગે નહિ બરાબર પછી અઠવાડિયા પછી તમે એક મહિનો કન્ટિન્યુ કરો રેગ્યુલર તો પછી તમને અંદર થી ચેન્જ આવવાના લાગે શરૂ થયા હોય તમારી સ્ટ્રેન્થ વધે સ્ટેમિના વધે એવું બધું થાય
પછી ઘણા બધા એવાય છે કે જીમ જાય યોગા કરે કોઈને મેડિસન ગમ તું હોય
હમ્મ એટલે અંદર બધું વેંચેલું હોય એમ અમુક જણા યોગા ઈ કરતા હોય પણ અમે જીમ કરે છે મોટા ભાગે દિવસમાં જો ને અઠવાડિયા માં કઈક છ દિવસ જઈએ છે અમે બધું વેંચેલું હોય છે. કે ત્રણ દિવસ એક એક્સરસાઇઝ કરવાની બે દિવસ એક એક્સરસાઇઝ કરવાની એવી ત્રણ એક્સરસાઇઝ હોય છે તો એવું એક વીક મા બધ બધુંય બે-બે વખત ટ્રેઈન થઈ જાય.
તેમાં કેવું હોય અહીંયાથી જઈને જાત કરવાનું છે કે પછી ટ્રેનર તમને ટ્રેનિંગ કરાવે.
પેહલા પેલા તો ટ્રેનર આપે ટ્રેનિંગ એટલે તમે કઈ ખબર ના પડતી હોય તો તમારે કે એ લોકો એમ એમનો સ્વભાવ-બભાવ સારો હોય
એ તે પૈસા લઈને શીખવાનો એટલે સ્વભાવ તો હારો રાખવો જ પડે ને એમને.
એ તો એવુંજ હોયને તાર. સ્ટાર્ટિંગમાં એ લોકો આપે શીખામણ. પછી તમેં જાતે જ આવડી જ એટલે પછી જરૂર ના પડે લોકોની.
તો દરેક વસ્તુમાં એવું જ હોય ને કે તમે સ્ટાર્ટિંગમાં કોઈ સમજાવે પછી ફાઈ જાય એટલે પછી બઉ આમ કોઈ કે નહી જાતે શીખીને કરવાનું હોય બધું.
એજ ને.
હમ્મ.
જો ઓને ફી કઈક કેટલી છે એક વર્ષ ની પંચાવનસો ભરી તી મેં.
વર્ષ ની પંચાવનસો ફી.
હા અને ગયા બે હજાર પચીસમાં ગયા વર્ષે કંઈક નવમા મહિનામાં મેં લીધું તું. એટલે કઈક આઠ કેટલા જોઓ ને આઠ દસ મહિના જેવું થવું છે મારે જિમ
એમાં કેવું રેગ્યુલર જવું પડે કે વચ્ચે ગેપ પડે તો ચાલી જાય.
અમુક દિવસ તો અમે હજુ ચાલી જાય પણ બઉુ પછી તમે ગેપ પાડો મહિનો બે મહિના ના જો પછી તમને પાછું પહેલેથી ચાલુ કરવું પડે એવું થાય. સ્ટેમિના બધો જતો રહે.
પછી મને તો એવું હોય કે તમે અહ્યા ત્યાં જાઓ હા બોલો-બોલો.
તમે રજા પાડો ને પછી એ અચાનક ચાલુ કરો ને મહિના પછી તો તમને ડાયરેક્ટ પેલા જેટલું વેટ લેતા હોય ને એટલું વેટ તમારીથી ના ઊંચકાય પછી એવું થાય.
બરાબર.
હ પછી થોડું-થોડું ધીમેથી પાછું રેગ્યુલર તમારે કરવું પડે ડાઇર પહેલાં જેવું કરતા હોય એવું ના થાય એમ. .
બાકી કેવું તમે વચ્ચે ગેપ પડો તો જેવું પેલા વર્ક કર્યું હોય એકદમ થાય નહી એવું.
હા એકદમ છેલ્લા દિવસ જ્યાં સુધી તમે વર્ક કરેલું હોય ને એવું ના થાય પછી હાવ એકદમ ઝીરોથી તો ના ચાલુ થાવ પણ થોડું આમ રેય થોડુંક તો સ્ટેમિના રે એમ. એકવાર કરેલું હોય ને એટલે
હ બરાબર.
અને એકદમ તમે જે કરતા હોય ને ધારો કે ત્રીસ કિલો તમે ઉચકતા હોય છેલ્લા દિવસે પછી મહિનો ગેપ પડ્યો તો ડાયરેક્ટ ત્રીસ કિલો ના ઉચકાય એમ.
હા એ તો એવુજ પછી એવું તો શરીર ને નુકસાન થાય.
હા એજ ને પછી પાછું તમે રેગ્યુલર વીસ કિલો થી ચાલુ કરો પછી થોડા દિવસ પચીસ પછી ત્રીસ કરો એવું પાછું રેગ્યુલર થઈ જાય ખરું પાટા પર આવી જાય ખરી ગાડી.
હમ્મ. જીમ કરતા હોય એટલે પાછું અલગ પ્રકારનું કેવુ ડાયટ બી ફોલો કરવો પડ તો હોય
પ્રોટીન ઇન્ટેક પૂરું કરવું પડે ને આપડે કે આટલા દિવસ આપણા એક દિવસમાં આટલી કેલરી ખાવાની એટલી ખાવી પડે પછી એમ
જિમ માં તમે જઈને એક્સરસાઇઝ કરો આ તે મસ્લશ તમારા બદલાય એટલે પછી કેવુ પ્રોટીન એ પ્રમાણે લેવું પડે
હા એટલે એક દિવસમાં આપડે દરેક માણસનું વેટ હોય ને એના પ્રમાણે કેલરી શોધવી પડે આપણે કે ધારો કે મારું પચાસ કિલો વેઇટ છે તો મારે કંઈક બે હજાર કેલરી રોજની ખાવી પડે એમ હું બે હજાર રોજની ખઉું તો મારું વેટ એનું એ રેય વધે નહીં કે ઘટે નહી તમારે ઘટાડવું હોય તો કેલરી એટલી ઓછી લેવાની એમ બે હજાર થી ઓછી લો તો તમારું વેટ ઘટે અને બે હજાર થી વધારે લો તો તમારુ વેટ ગેઈન થાય વધે વેટ એમ
અત્યના તો ખાસે હોય ને આવ જીમ યોગા કે બીજા બધા ક્લાસીસ ઘણા બધા હોય અત્યારે સારું રાગ હ પહેલાના સમયમાં કેવું હતું હતુ કે પેલાના જે અત્યાર યુવાઓ જે આપડા જેવા હોય એ તો પેલાનો ખોરા આગ જ એવો હતો. કે નેચરલી કઈ દવાઓ યુઝ કરવામાં ના આવે અને ગમે રીતે ખાઈને કેું એમનું શરીર સારું રહેતું તમે ગમે એટલું વેટ ઉચકવાનું કોહ કામ કરવાનું કોઈ અમના થઇ જતુંને અત્યારે હા એવું ચોખ્ખું દૂધ મળતું ઘી મળ તું ને અત્યારે કેવું બધું ભેડસેેળ વાળું હોય.
અત્યારે તો ઘી ખાવાનું ગમે નઈ અમને એવું થાય
અને છોકરાઓ તો પાછું ખાલી એવું ગમે નઈ કેઉં ફાસ્ટ ફૂડ ખાવાનું ગમે ચટાકા ફટાકા વારું આવ્યા પછી એ શરીરમાં જઈને બધું નુકસાન જ કરે ને
હમ્મ જીમમાં જાવ તો તમારે બધું પ્રોપર ફોલો કરવું પડે કે આ વસ્તુ નહી ખાવાની આ વસ્તુ ખાવાની એમ
હમ
એવું હોય છે અંદર તમે બહ ફાસ્ટ ફૂડ તેલનું ખાવ તેલ વાળું તો તમારું ચરબી વધે એનાથી પાઈ તરે જાડા વધારે લાગે. સ્ટ્રેન્થ ના હોય પણ જાડા વધાર લાગે
હા હાચી વાત છે આમ તેથી જોઈ કે એમ તાકાત ના હોય પણ ખાલી શરીર દેખાય કોલેસ્ટોલ ભી આમ પેલું હા કોલેસ્ટોલ થી ભરેલું હોય
હમ્મ એટલે ચરબી ઓછી જેમ બનેને એમ ચરબી ઓછી કરો તો તમાર મસાલ દેખાય એવું હોય આ જીમમાં
હમ્મ
બધા મોટા ભાગે તો વજન ઘટાડવા તો આવે છે જિમમાં તો
તમને જોવું હોગ્યા મોટે મોટે હાઈ ફેમિલી હોય માત્ર કેઉ કે ખાઈ પીને એટલી બધી કઈ એક્ટિવિટી કરવાની ના હોય તો બોડી એમની ઓટોમેટિક વધી જાય
પેટ એમનું બહાર આવેને પછી સારું ના લાગે એમ.
લોકો એને આવ કઈ ક્લાસ કરવા જ પડે તો બોડી મેન્ટેન રે.
હમ કઈ ને કઈ એક્ટિવિટી તમે કરતા રહો તો તમારું શરીર સારું એમ.
સારું કેવાય કે. શરીર મેન્ટેન રાખવું હોય પછી તમને કઈ વધારે કોલેસ્ટ્રોલ વારું ખાવું. તો હૃદય નુ રોગ છે શ્વાસ લેવાની તકલીફ એવું બધું ઘણું બધું થાય છે શરીર વધી જાય તો. એના કરતા બોડી મેન્ટેન રાખવી એ સારું ગણાય.
ખાલી ખાઈ પીને ઊંઘી રહે તો એ પછી એ ના મજા આવે અ શરીર માં અંદર રોગય થાય ને બધું બધું થાય.
એટલે કઈક ને કઈક એ એક્ટિવિટી તો કરતું જ જવું પડેમ, ઘરનું કામ કરો, ઓફિસ નું કામ કરો. કે આવું કોઈ જીમ બિમ કરો તો ચાલે એમ.
હ.
બોલો બીજું શું કરો છો?
બસ બજું કઈ નહી હવે ઘરનું કામ જ કરતી છે સારો તમે વાવા, ક્લાસીસ કરો અને બોડી મેન્ટેન રાખો સારી બાબત કહેવાય.
હા તમે કઈ કરો છો ખાલી ટાઈમમાં શું કરો?
બસ મારે તારે ઘરનું જેટલું કામ હોય ને કે એને, ઓટોમેટિક બોડી મેઇન્ટન રે.
એવું છે એમ. બીજું કઈ કરો છો ઘરે જ રહો છો કે બીજું કઈ કામ કરો છો?
ના નાતરે જ છું અત્યારે જ તો- -
એવું છે એમ?
તમારે કે કોલેજ જ ચાલુ છે.
હા એટલે મારે તો કોલેજ ચાલુ છે ને બીટેક ડિગ્રી.
ત સાઈડ પર જોવાબ પે કે ખાલી પછી કોલેજ ને જીમ.
અત્યારે તો એવું જ છે કે કોલેજ જઉં છું પછી ઘરે આવી ને જીમ પછી કોલેજ નું કઈ કામ હોય તો રા- - ત્રે એ કરવાનું એટલે આખો દિવસ જતો રહેમ- -
હમ જીમ જાવ છે? વા મે કોલેજ જરૂરી છે. તમે્યા જીમ જવે સારું કેવાય કે બોડી બી સારી ર ઘેર બેઠા તમે કરો બી શું. કેવું કે છોકરાઓને એટલે બધું ઘરનું કામ એવું બધું ના હોય.
હમ એવું જ ને.
સારું કહેવાય આવી રીતે જવું એક્ટિવિટી બી ગણાય પછી તમે, તમે જીમ ખોરો તો ખોરાક બિલો તો એ સારું કેહેવાય.
હ મગજ એ ફેસ ઘરે ઘરે બે રહે તો ના આવે એવું. કટાળો આવે.
એમ માણસ એક્ટિવિટી કરતી રહે તો હારુ કેવાય.
હમ એજ ને- - તમે કઈ રહો છો તમારી આજુબાજુ કઈ જીમ છે બીજું?
ના અમારે એમાં એવું છે નઈ પણ જે ગમ થોડો સિટી વિસ્તાર એ સાઈડે હોય- - અમારે તો સ્રીઓ ને- - કેવું હોય કે ઘરનું કામ કરો તો ઓટોમેટિક બોડી મેન્ટેન જ રે- -
બરાબર.
એને વધારે ખાઉ-પીવુ પડે.
હમ્મ.
ઘણા બધા એવા કારણ હોય કે, સ્ત્રીઓમાં જેવું કે ખાવું પડે. એવું અ એવોઈડ ના કરાય કે, ચલો કોલેસ્ટ્રોલ વારુ સે આવું. પેલું છે. જોઈતું હોય એ પ્રમાનમા ખોરાક લેવો જ પડે.
બરાબર. બીજા બધા નઈ કરતા કે ઘરનું કામ કરીને, ખાલી ઊંઘી રેવાનું એવું ની કરવાનું. થોડું આમ ફરતુ રેવાનુ, તો થઈ જાય બોડી મેન્ટેન.